અને જે આ ગાય નો પ્રશ્ન જેમ કીધો ને તો એમાં સરકાર પણ ચિંતિત છે અને સરકારે ખરેખર એક સારું એવી યોજના બનાવી છે જેનું થોડીક માહિતી આપું એ એક ડી. આર. સી. ની યોજના છે બાયો રિસોર્ચ સેન્ટર એના અનંતરગ અ જો કોઈ ખેડૂત જેની પાસે તમે જેમ કીધું ને કે મોટા ઉદ્યોગકારો હોય ને શો હોય કે ગાય અમે રાખીએ છીએ ગૌશાળા હોય સારી એવી તો ત્યાંથી ગૌમૂત્ર અને ગોબર કલેક્ટ કરી શકે. અને એમાંથી જીવામૃત ઘનજીવા અમૃત વગેરે બનાવી અને જે ખેડૂતો ગાય નથી રાખી શકે કાર કે જેની પાસે ગાય નથી ઈ ખેડૂતોને એ માલપુરો પાડ તો ગામમાં કે પછી પાંચ ગામો વચ્ચે પણ જો એક બેી આકી હોય ને તો એ પૂરું પાડી શકે કે જીવામૃત ને ઘનજીીવામૃત થકી એ પ્રાકૃતિક ખેતી કરતો થાય આના માટે સાહીઠ હજાર થી લઈને લાખો રૂપિયા સુધીની સહાય સરકાર આપે છે આ બીઆરસી સેન્ટર બનાવવા માટે તો જેમ કધું ને તમે કે રસ્તા બધી બાજુ ખુલા છે પણ વાત એ છે કે શરૂઆત કરવાની
એમાં બે એક વસ્તુ છે કે હિંમતે મદદ મદદે ખુદા આ વસ્તુ ની ખાસ જરૂરિયાત છે. જેમ તમે કીધું કે આ સેન્ટરોસી ના રોલી છે ગવર્મેન્ટ ઘણી બધી સહાય કરે છે. અને ટ્રેનિંગ સેન્ટર ખોલેલા છે અત્યારે પ્રાકૃતિક ખેતી વિશેના ટ્રેનરો તૈયાર કરે છે સરકાર એ તૈયાર કરે છે અને પ્રાાઈવેટ સંસ્થા એવી તૈયાર કરે ઘણી બધી મદદરૂપ ખાવાના પ્રયત્ન કરે છે અને એના લાભ ઘણા બધા ખેડૂતો એ લીધા છે પણ બેન પાછો પ્રશ્ન તો અ આપ પોરી મૂળ વસ્તુ કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળવાનું હોય એક તો એના મગજ માંથી બહાર નીકળવાનું હોય માનસિક પ્રિપેર થઈ જશે માનસિક પ્રિપેર કોણ કરશે બ હમણાં તમને કું નહીં માનસિક રીતે કરવાનું કાર્ય સંતો મહવ બ્રાહ્મણ આ કાશ જરૂરી આત છે. હમ એટલે જો ઈ વર્ગ તૈયાર એઈ રાહ જોઈને બેઠો છે ગ કેને ફીરસવું પીરશે પણ છોકરો આવે તો પીરશે ને હમ આ એના જેવી વસ્તુ છે કે એ બ્રાહ્મણત્વ વર્ગ આ સંતો મહવ તૈયાર જ છે પણ એની પાસે કહેવાની ફરજ તો પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ની છે ને હમ ભાઈ તમે એને જાણ કરો કે ભાઈ બાપુ અ સ્વામી આ વસ્તુની જરૂરિયાત છે હું તમને એનું એક મારા પોતાના અનુભવ નું ઉદાહરણ આપવું બેન કે અમારે મોરબી માં આપણા સ્ટોલ ને જે વર્ગ આવતો શભ જ લેવા અને હું ખેતી કરીને શાકભાજી ને પોહતાડતો એ વર્ગમાં અમારે ગાયત્રી પરિવારની પ્રક્રિયા પૂર્ણ સહાયક થઈ ફાયલ બેન કરીને અમારા મણભાઈ ના દીકરી બેન છે તો એને પ્રજ્પૂર્ણ કથા નું વાંચન કરતા હતા પોતે વ્યસ્ત બરોબર હવે એને ખબર પડી કે અહંયા પ્રાકૃતિક ખેતી ન સ્ટોલે છે આસો પ એ અમને બ ને એને માહિતી મેળવી શું વખત હ છેસો ઉપર એટલે મેં એને નિકાલસપ બધી ચર્ચા કરીરીકે બ આ રીતની આ વ્યવસ્થા છે પ્રાકૃતિક ખેતીની અને વેચાણ વ્યવસ્થા પણ એ અત્યારે હું વાત કરું કે ને લગભગ બેથી ત્રણ વર્ષ પહેલા ની વાત કરું છું એક મૃત અવસ્થામાં કેવું હત કેવાય એવી અવસ્થામાં અમે હતા નખોદ એ અવસ્થામાં જ હતા અને ઈ બેને આ પ્રશ્ન ઉઠાયો બેન વ્યાસપીઠ ઉપરથી ખાલી માત્ર ને માત્ર બે પાંચ મિનિટ જ હ ચર્ચા થઈ નીચે દસ વ વેચાણ વેચાણ વ્યવસ્થામાં વેચાણ વ્યવસ્થા વધે ખેડૂતને પ્રોત્સાહન ઓટોમેટિક મળે આવા તો પછી મને ઘણા બધા અનુભવ થયા છે. મેં તમને જેમ નામ કીધું હવે તો મોસ્ટ ઓફ કથાકારો પોતપોતાના ક્ષેત્રમાં પોતપોતાના ધેર્યમાં આ વિષય પર્ટિક્યુલર લીએે જ છે અને લેવા જ જોઈ અને એનાથી વેચાણ વ્યવસ્થામાં સીધી અસર થાય છે એટલે ઈ ખેડૂત ને સીધું પ્રોત્સાહન મળીયા રૂપ થાશે થાશે ને થાશે મારા ખુદ નો અનુભવ
જે રીતે તમે કીધું કે મોટા મોટા સંતો હાલમાં જો આપણેે અ ભારત લેવલે જોઈએ તો સદગુરુ જે છે તે ઘણા સમયથી તેઓ સોયલ અભિયાન ચલાવે છે. એ કારણ કે એક ચિંતાનો ખુબ ચિંતાનો વિષય છે. કે જમીન જે છે એની ફળદ્રુપતા એની ઉત્પાદન ક્ષમતા ખતમ થઈ રહી છે.
અને ઈ પ્રાકૃતિક ખેતી અને ગૌ ગૌશાળા ને પ્રોત્સાહન મળે એના માટે તેમ રાત દિવસ પ્રયત્ન કરે છે. એક નહી અનેક નહી બધા જ બધા જ તમે સાંભળો કોઈ પણ સંસ્થા તમે લ્યો મેં તમને નામ આપ્યા કે આર્ટ ઓફ લિવિંગ લીધું ભલે સદગુરુ લીધું ભલે ગાયત્રી પરિવાર લીયો તો ભલે સાદી એ પરિવાર લીયો તો ભલે જે જે ધાર્મિક કાર્ય કરી રહ્યા છે એ બધાય ના આયામ આજ છે પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત ખેતી અને ગાયને પ્રોત્સાહન આપવાના ડાયરેક્ટ ઇડાયરેક્ટ બધા ના આ પ્રયત્ન છે. અને ઘરે ઈ પ્રયત્ન કરે છે ને એ તો તો અત્યારે આટલે પોઈચા છે પણ હજી વધુ ને વધુ નાના સ્તર સુધી દરેકે દરેક સુધી ડાયરેક્ટ માની લ્યો કે મોટા કથાકારો કહે છે સો ટકા સારી વાત છે પણ નાના નાના બ્રાહ્મણ વર્ગ છે આપડો માની લ્યો કે આપડી પાસે સત્યનારાયણ ની કથા કરવા આવ્યા બ્રાહ્મણ લગભગ આપણા મિત્ર સર્કલમાં હોય જ બ્રાહ્મણ આપણા ગામ ના હોય. ઓળખતા જોઈ આપડે ભુદેવને બરોબર તો ઈ તમે સત્યનારાયણ કથા કરાવવું એ પેલા ભુદેવ ને મળો તો ભુદેવ આપડૅ કથા કરવાની છે પણ તમારે પાંચ મિનિટ ભેગું પ્રાકૃતિક ખેતી આ ભાઈ કરે છે એનું નામ લેવાનું છે કે આ ભાઈ પ્રાકૃતિક ખેતી ખેતી આ ગામમાં કરે છે. એની પાસેથી તમે શાકભાજી અનાજ કઠોળ જે હોય તે ખાવ એની અત્યારે જરૂરિયાત છે. આવું નાના નાના સ્થળે થશે ને તો એને
બરોબર હવે આપડે જમીન ની વાત આવીએ તો ખેડૂતને અ પોતાની જમીન દરેક ખેડૂતને વાલી હોય કે એને તી માં કહીને આપણે સાચવતા હોય છે સવારતા હોય છે. હાલમાં અ જમીન જો આપડે ઓર્ગેનિક ખાતર ની વાત કરીએ તો દરેક ને ખબર છે કે ઈ ઘટતો જાય છે, દિવસે ને દિવસે એની ફળદ્રુપતા ઓછી થતી જાય છે. પ્રાકૃતિક ખેતી થી તમે તમારી જમીન માં શું ફેર જોયો?
કે તમે હું તો સવારમાં પેલા પેલા જાઉં ને ધરતી માતા ને તી માતા ને માતા ખરી ને આપ બરોબર આપડા વડવાઓ જ આપડા હાથ થી ગાડા છોડતા ને એ પછી ખેતરમાં પ્રવેશ કરતા ને એ અહિયાં ધરતી માતા ને પગે લાગે એ માં છે તમે એ જાઉં તમે જોજો હ પેસ્ટીસાઈડ વાળી જમીન હયસે ને હમમ એમાં તમે ઉગાડા પગે હાલજો અને પછી પ્રાકૃતિક ખેતી થાતી હશે યા ઉધાડા પગે હાલ એટલે આ વાત તમે જે સવાલ કરો ને આ વાત નું વર્ણન ખાલી થાય. મહેસૂસ નો છે આ વસ્તુ મહેસૂસ કરવાની. હમ્મ તમે બે ખેતર માં અલગ અલગ જગ્યાએ તો આહ અડધો અડધો કલાક હાલી દો. છે એ પ્રાકૃતિક ખેતીમાં આહ પોત પોત થઈ ગયા અને પ્રાકૃતિક ખેતી કરે છે. એના ખેતર માં તમે હાલ જો અને પેસ્ટિસાઇડ વાળા ખેતર માં હાલ જો. તમને તમારા પગ માય ખબર પડી જશે અને તમારા શરીર માં અત્યારે તરત એમના મગજમાં અસર થાશે સીધી કે મારા પગ અત્યારે હાલે બસ તમે અજાણતા હાલશો તો એ તમને અત્યારે તમ તમારું બિ ને એ ગો જાય કલેક્શન ટોટલ માં મળી તે કતમે હમણાં તમે કીધું સદગુરુ આવા બધા કે આપડા સંતો મહોતો છે અતાર ના એના આવા બધા કેટલાય ઓલા છે રિલ્સ ઓ છે. એમાં સાંભળજો એમાં આ અહીંયા ઓલું ઉદાહરણ આપે છે. તો એ પ્રાકૃત ખેતી માં આહ અહ ધરતી માતા ને વંદન કરીને તમે એમાં હાલતા હોય તો એ ઈ અલગ જ ઉર્જા મળે. પણ આ વસ્તુ બેન વાત કરીન ન આપે સમજાવી શકીએ કે એનું વર્ણન ન થઈ શકે. કારણ કે એ એનું અકલ્પનીય હે. કે મહેસૂસ કરવા જેવી વાત. અનુભવ કરવાની વાત. એના સ્પ ધરતી નો સ્પર્શ થાય ને એ માતા નો સ્પર્શ થાય તમે જોવો તમને હું એક બેન નાનો ઉદાહરણ દઉ નાનું બાળક હોય ક્યાંક થી રખડતું રખડતું આયુ અને એ આ રમતા રમતા છોકરા બાજતા હોય અને ઇ આવે ને એની માને ગોધમાં બેહી જાએ તો એ આપડે સમપૂર્ણ એને સમર્પિત થઈ જાય. તો એને એ કણે આમ સો સો ટકા સુરક્ષાની અહેસાસ થઈ જ જાય. કે ધરતી માતા ની ગોદ માં તમે બાળક ની ગોળે તમે બેસોને તો એ તમારી સો એ સો ટકા સુરક્ષા ની જવાબદારી એમ કે. અને એક તો સુરક્ષા પૂરી પાડ આમે મહેસૂસ કરતી વાત.
હમ્મ. જેમ પેલું કેને કે માણસ આખું જીવન મહેનત કરે એક આ પેલું હોય ને કે પૈસા વધારે કમાવા છે દોડધામ આટલી પણ એ પૈસા શેના માટે કમાય કે છેલ્લે બાકી જાય ત્યારે સંતાન માટે આટલી જ જમીન અમે મૂકીને જાશું એ ભેગી કરવાની દોડમાં છે પણ ક્યાંક આપડે ઈ ભૂલી રહ્યા છી કે કેટલી જમીન આપસું ને આવતી પેઢી ને એના કરતા કેવી જમીન આપીને જશુ ને એ વધારે મહત્વનું છે.
પોતાના બેન. આ વસ્તુ હું તો ઘણા બધા મિત્ર સર્કલ ને કહું. કે પી કેટલાય આવે. એમે અમારા મોરબી. તો પાંચ વીઘા લીધું દસ વીઘા લીધું હાંજે ભેગા થાય ને તો આજ સર ચાલે ભઈ કે કઈ વસ્તુ દો બએલો મૂ કે દસ વીગા લીધું. તો હું અમારા સર્કલ, સગા સંબંધી ને કે કહું છું કે તમે પચ્ચી પચ્ચા હો વિઘા જમીન હોવી લીધી એ સારી વાત પણ એઈ સો વીઘા માંથી તમે દસ વીઘા પ્રાકૃતિક કરો.